હા આવે છે મને અવાજ ત તમને આવે છે મારો અવાજ
ઓ મને પણ તમારે અવાજ કમ્પ્લીટ આવે છે
હા તો આજે આપડે પુસ્તકો વાંચવાની આદત વિશે વાત કરીએ બરોબર.
ઓકે આપડે એના વિશેે વાત કરીએ.
હા, તો મે જોયું છે ઘણા લોકો પુસ્તકો વાંચતા હોય છે સ્પેશિયલ લાઈબ્રેરીમાં જઈને પુસ્તકો વાંચતા હોય છે એકા પછી કેટલાક. ઇન્ટરનેટ ના માધ્યમથી પુસ્તકો વાંચતા હોય છે પૈસા ભરી ભરી ને તો શું એ. પુસ્તક વાંચવાથી કોઈ ફાયદો થઈ શકે કે એ બધું. જે પુસ્તકોમાં હોય છે જે એ બધું જ્ઞાન તો આપણને સોશિયલ મીડિયા ઉપર ને એમને એમ પણ મળી જાય છે તો પછી પુસ્તક. પુસ્તકો વાંચવાનો શું ફાયદો.
હા પણ એમાં એવું થઈ શકે ને કે બધા વિચારતા હોય કે આપડી જે યાદ શક્તિ છે એ વધી જાય એમ પુસ્તકો વાંચવાથી આપડું જે. અહી પુસ્તકોની કેટલું બધું જ્ઞાન હોય સે. એ આપડડા કાર પણ અમુક હોતું નથી એ બધું પુસ્તકો માંથી મળતું હોય એટલે. એ બધું પણ સારું જ છે કોઈ ખોટું નથી પુસ્તક વાંચવું અધારે બધા. એજિટર જમાનો આવી ગયો છે. બધાને ઓનલાઈન બધી માયરીંગ મળી જતું હોય છે. પુસ્તકો વાંચવાની એક પણ આખી અલગ જ કળા હોય છે. મ તમે સાંભળ્યુંય કે અત્યારે મોબાઈલ ની અંદર આંખો બગડવાનું એ બધું થતું હોય. પુસ્તકોનું કઈ થતું નથી એનાથી આંખો ને પણ તકલીફ નથી પડતી. પુસ્તક વાંચવાથી સારું કે પછી કોઈ પણ માહિતી આપ નક ડઉન. કરવી હોય તો એ પણ કરી શકાય. પુસ્તક બધા વાપરી શકે એક પુસ્તક બધા જ વાપરી શકે. મોબાઈલ એવું નથી હોતું મોબાઈલ તો એક ના જોડે જ હોય.
હા એ વાત તો તમારી સાચી છે કે મોબાઈલ એક ના જોડે જ હોય અને પુસ્તક એક થી વધારે લોકો વાંચી શકે. બરોબર. પણ જે આ ઓનલાઈન તમે કદીક પુસ્તકો જે મળતા હોય છે પ્લે સ્ટોર ઉપર કે તમે કા તો સો રૂપિયા ભરો એટલે. તમને પુસ્તક ડાઉનલોડ કરવા મળે તો એ બધા જે હોય છે તો. એમાં કેવું હોય છે કે અમુક ટાઈમ માટે જ આપણને મળે કે પછી આપડે. ત્યાં સુધી આપડા ફોનમાં પડ્યા હોય ત્યાં સુધી એ પુસ્તક આપણે વાંચી શકીએ.
ના એમ બધા હેન એપ્લિકેશન પ્રમાણે અલગ અલગ હોય છે ને. અમુક અમુક એપ્લિકેશન એવું હોય છે કે. હમ મહિના માટે હોય કે મહિના સબસ્કિપ્શન લેવું પડે. તો એવું પણ હોય છે અમુકમાં એવું પણ હૈ. ઉપર તમે જો પૈસા માર્યા હોય તો પછી તમે. છેક સુધી. તમારી ઈચ્છા હોયને ત્યાં સુધી તમે વાંચી શકો એવું પણ કઈક હોય છે. ક‌ઇક એમા આપડે હ ડાઉનલોડ કરી લીધેલી હોય બુક. પછી તો એ તો ક થવાનું નથી ગમે ત્યારે આપડે એનો ઉપયોગ કરી શકાય છે. પણ અમુક વખત એવું પણ થતું હોય કે પુસ્તકો બદલાતી રે. કે આપડણે જો અભ્યાસ કરતા હોય એકથી બાર ધોરણ હોય કે બધાની જે મ. બદલાતી રે એ પછી એનું સબસ્ક્રિપ્શન અલગ અલગ બદલાતું જ રહેતું હોય છે.
હા એ વાત તો તમારી બરોબર પણ ઘણાય. એ તો તમે કરી કે આપડે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને. એના પછી સબસ્ક્રિપ્શન લેવાનું હોય બરોબર. પણ ઘણી પુસ્તકો તો એવી હોય છે ઇ બુક્સો. કે એમાં પ્લે સ્ટોર ઉપર આપણે ડાઉનલોડ કરવા માટે પેલા પૈસા. ભરવા પડે પછી જ આપણે ડાઉનલોડ કરી શકીએ. કે હું એની વાત કરું છું કે એમાં ફિક્સ જ હોય છે કે તમે. તે અલગ હોય છે કે આવી રીતે જ.
ના એનામાં પણ એવું જો હોય કે. ડાઉનલોડ કરવાના કે નને એક જ પુસ્તક ના પૈસા ફિક્સ હોય. કેટલા તમેને આપવા જ પડે. એ પછી એવું પણ થઈ જતું હોય કે જો આપણેે વસ્તુ ખરીદી લઈએ. તો પુસ્તક ને આવું કેવાય. પ્રાઈઝ અને આ સબસ્ક્રિપ્શન ની પ્રાઇઝ. બંને ની સેમ જ હોય છે પણ એટલો ફાયદોદાયક સર આજે. પુસ્તક હોય તે પુસ્તક નો આપડે મ વજન ઉપાડી. ફરવું પડે અને એને સાચવવી પણ પડે ફાટી પણ જાય એવું બધું પણ થતું હોય. પણ અમણા જો ફોનની અંદર જે પણ ડાઉનલોડ કરેલી હોય. તો કદી ખોવાતી પણ નથી અને આપડે જ્યાં આપણે જઈને વાંચવી હોય. એ આપડે વાંચી પણ શકાય છે સરળતાથી એ બધા ફાયદા થતા હોય છે ઓનલાઈનમાં.
અને પછી જે આ પુસ્તકો જે આપડણે ડા ડાઉનલોડ કર્યું હતું એ આપડે બીજા કોઈને શેર કર્યું તો. કરી શકી.
હા એનામાં પછી બધી એપ્લિકેશન એમા અલગ અલગ હોય છે. અમુક મ કરી પણ શકાય છે, ને અમુક મ નથી પણ કરી શકાય છે.
એવું હોય છે, એમ તો તમે કદી પુસ્તકો આવી રીતે વાંચેલી છે, કે નહી
ના એવી રીતે મને તો થોડું મોસ્ત કર વાચવાનો થોડો ઓછો છે. પણ આપડે જયા. હું અને ત્યાં સુધી ભણતો હતો ત્યાં સુધી જે. મારે જે મળવામાં જે ઉપયોગી હતી એનામાં હું અમુક કોક વાર મને એમ થાય કે ભાઈ. તો હું ઓનલાઈન માહિતી બધી સર્ચ કરી લેતો. પુસ્તકો પછી શું પુસ્તકમાં અતારે એમ થાય કે હવે કેમ પુસ્તક માંથી એક એક બધું ખોલીન જોવાનું માહિતી મળે માહીતી મો ત મ પણ તાઈમ વધારે થતો હતો પછી એમ થતું કે ચાલો ને આપડે અત્યારે ઓનલાઈન બધું મળી જાય છે, જો આપડે ખાલી એક જ નાસ્તસ ખર્ચ કરીએ તેની બધી બધી માયતી તરત જ આવી જાય પુસ્તકની અંદર માહીતી ગોતવી પડે એટલે બધો ટાઈમ બગડે
હા એ વાત તો તમારી સાચી છે, એમાં તો પણ હું આવે છે, તમે કીધું એ પ્રમાણ કરતો તો ભણવા માટે અમારે હવે એક હાર્ડવેર સબ્જેક્ટ આવે છે, તો એની પુસ્તક એટલી બધી જાડી કે અને પાછું એમાં કે જૂની હતી ને પુસ્તક તો પ્રશ્ન જે નવા પેપરમાં પૂછેલે હોય ને પૂછેલા તો બુક માંથી મળતા જ નતા તો પછી અમે શું કર્યું કે એ બુકે ને ચેટ જીપીટી કે કોઈ પણ એયાય મોડ વિજન કે ગ્રોપ છે. તો એવામાં હેરે પુસ્તક નાખી દીધી અને પછી નીચે લખ્યો હેરો પ્રશ્ન આ બુકમાં ક્યાં છે? તે ચેક જીપીટી એ મતલબ એમાં પેજ નંબર સાથે પ્રશ્ન પણ આપી દીધો અને એને કેવી રીતે લખવું એ પણ કહી દીધું અને જોડે પેજ નંબર પણ આપણે આપી દીધા એટલે આપડે હેને જોઈ પણ શકીએ કે આ પેજ નં ઉપરથી આયરો પ્રશ્ન બનાવીએ કા નો આ પ્રશ્ન થાય નહી તો આવી અમને એક પ્રશ્નો મળતા જ નતા એટલા માટે અમે આવીતે પછી ઉપયોગ કરતા હતા તો એ એકદમ એ બુક્સ હોય તો એનાથી આયર એક ફાયદો થઈ શકે આપણને મારા મતે તો
હા એ તો વાત સાચી જ છે, ને પછી એમ પણ તુ એમ કે પુસ્તકોમાં તધા એમ બધું જ એન નોલેજ બધા ને મળી જતું હોય પણ હેન અમુક નોલેજ એવું પણ હોય છે, કે જે આપડે હ બારે મતલબ ફરવા તે બધા આપડે જે વ્યક્તિગત જ્ઞાનથી જ મળતું હોય એના વિશે શું કેવું હોય કે એથી આમ, ઘણું બધું જ્ઞાન પુસ્તક વાંચવાથી મળે છે. કે ખાલી આપડું જેમ વ્યક્તિ જ્ઞાન હોય એનાથી જ મળે
એ બધું જ્ઞાને પણ આપડે જો પુસ્તકો પછી આપડે કેવી વાંચીએ ને એના ઉપર આધાર રાખે હવે આ પડે કોઈકની સક્સેસફુલ સ્ટોરી સા વાંચતા હોય તો એનાથી આપણને મળી શકે કે આપણે શું કરવું જોઈએ ના કરવું જોઈએ એના આપણને ઉપાય મળી શકે કા પછી આપડે ખાલી વા ને એવું સાંભળતા હોય જે કામ ના આવે બો શીખમ આપડે સી ખી શકીએ વાર્તામાંથી કાંક નવું પણ એટલું બધું કામ ના આવે એવુ એવી પુસ્તકો વાંચતા હોય તો પછી એમાં કઈ કેસ ન ના શકાય નહી તો કોકની સક્સેસફુલ સ્ટોરી હોય તો એવી રીતે એ બુ બુક્સ આવતી હોય છે, તો એવી બુક્સો વાંચીએ તો કાક ફાયદો થાય આપણને એમ છે, હા સમજયા તમે
અત્યારે તો બધું એને ઓન. ઓફલાઈન થઈ ગયું છે બધા પોતે શું કરે પોતાના વિચાર હોય બધા પુસ્તકોની અંદર લખતા હોય અને પછી એ બી પુસ્તકો. બેસતા હોયન એ બધું પણ નડતા હોય તો, એ બધી વાંચવી જોઈએ ક ના વાંચવી જોઈએ?
જો આમાં કેવું છે, ખબર છે. કે માન્ય પુસ્તકો હોય ને જે એ પુસ્તકો વાંચવી જોઈ પછી એમ તો આખો દુનિયામાં બધે બધા આવી તો જેમને પણ પુસ્તક લખવાનો શોખ હોય એ પુસ્તક લખતા જ હોય છે, ગણાય તો બધાને આ પુસ્તકો વાંચવાથી આપણને ફાયદો થાય એવું જરૂરી નથી હોતું. નાા ઘણી પુસ્તકો એવી હોય છે જે લખેલી હોય છે સારી રીતે અને એનાથી આપણેે કંઈક નવું જાણવા મળતું હોય. જેમ કે હવે મેં સાંભળ્યું છે કે આપડ શ્રીમંત. ભાગવદ ગીતા છે ને તો એમાં તમને કોઈ તમારી કોઈ પણ સમસ્યા કે મુશ્કેલી હોય ને એનો તમને જવાબ મળી જાય તો તમારે એવી પુત પુસ્તકો વાંચવી જોઈએ એનાથી આપણને ફાયદો થતો હોય તો એવી પુસ્તકો વાંચાય. પછી કોઈ કામ જ ના આવે.
એ કઈ ને આપડે એચર ની અંદર પણ બતાવવામાં આવ્યું હતું ને જે ક બાકી રહેતે નીશ. સમસ્યા હતી એ કઈ ઉકેલ જ નતો મળતો. તો મછી એગ મા એમ એ કીધું ભ તમે આપડે ગીધમ વાંચી લો છો તમારે. કોઈ પણ મુશ્કેલી હશે તો એને ઉપાનમાં આવી જશે. તે ઓવો પણ મે તો સાંભળ્યું જ છે પણ અત્યારે હજી સોપધીન મેં પણ એકવાર એવી રીતે વાંચ્યું નથી મને તો કા આઈડિયા પણ આવતો નહી અને તેમ માનાતું જ નથી કેવું બધું હોય. પુસ્તક થી પણ આપણને આપડી કોઈ પણ સમસ્યા હોય. એને થી એવું પણ ગતા હોય છે એક ચર એવું પણ આવ્યું કહેવામા. કોઈ પણ આપ નૈતનીક. કલ આવી બધી જે કહેવાય ગાડીઓની પ્રોબ્લેમો હોય. એના બધા મેશિનું પણ અંદર ગ્રંથોને એ બધું હોય છે. એ પણ સાધોનો માસી નું મેસી નું પણ અંદર બધું નાખેલું હોય છે. એ બધ વાંચી તો આપે એનામાં પણ થોડી જાણકારી મળે આવું પણ એ બધું મિચીરોમા કહેતા આ માધું સાચું હશે કે શુંય ખાલી એમનેમ જ હશે પુસ્તક માંથી બધું મળતું હોય જ્ઞાન.
હા એ તો છે પુસ્તક માંથી જ્ઞાન તો તમ મળતું જ હોય એવી રીતે. એટલા માટે જ હોય છે એમાં તો કોઈ સવાલ નથી ઉભા થતો. કે ગણી પુસ્તકો હોય છે જે પછી એમાં આવી રીતે લખેલું એ સાચું હોય ખરું ના હોય જેમ કે હવે આપણે સોશિયલ મીડિયા જેવું છે કે સોશિયલ મીડિયામાં આપણને બધી વસ્તુ સાચી જ મળે એવું જરૂરી ના હોય પરંતુ અંદર સાચી વસ્તુ આપણને મળી રહે. એવી રીતે છે આએ. કે બધું અન પુસ્તકો સાચી ના હોય પણ સાચી પુસ્તક કામ આવે એવી પુસ્તકે હોય તો ખરી જ અંદર એમ વાત છે તો.
હા એ વા સાદી છે. પણ અમુક શું કરે બધ પોતાના વિચારો પણ લખતા હોય કે પોતને જેમ પોતાના જીવનમાં અનુભવતી હોય તો. એ બધી પુસ્તકો ને એને લખતા હોય છે પણ પછી. એ એનિ અનુભવ આપણને કામ આવે છે ને અમુક વાર તો. કારણ કે એ આપડા જીવનમાં પણ એ બધું થતું જ હોય છે.
હા એ વાત તો તમારી સાચી છે આપણને એ કામ પણ આવે જ છે એમાં કોઈ સવાલ જ નથી ઉભો થતો. અને જો તમારે આવી રીતે પુસ્તકો વાંચવાની થાય તો તમે ઈ બુક્સ વાં વા કે પછી છાપેલું પુસ્તક એ વાંચવું વધારે પસંદ કરો.
જો અમ તોા જો જે બાર ગેલા વહી હ કે સ્કૂલ ની અંદર હોય ગે. કે મતલબ સ્કૂલની બહાર હોય કે એવી રીતે ગયલા હોયને આપડે એમ થાય કે ભાઈ હાસાચું છે ફઈ છીએ આપ મોબાઈલ ની અંદર હોય. વાંચી શકાય પણ આપડે જો ધન ઘરે કે સ્કૂલની અંદર જ બેઠા હોય. પછી આપડે જે પેલું મસ્તક જ છે. કાગળ વાવું એનામાં જ આપડે વધારે ઉપયોગ કરીએ સારું કેવાય.
હા એ વાત તો તમારી સાચી જ છે હા તો ચાલો ઓકે.
ઓકે ચલો બાય.
ચાલલો.